હેલો.
કેમ છો?
હા, કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, તમને ફ્રી ટાઈમમાં શું કરવું ગમે છે?
મને ડ્રોઈંગ અને મ્યુઝિક. સાંભળવાનું બહુ ગમે છે. તમે.
મને પણ રીડિંગ અને ડ્રોઈંગ અને ફોટોગ્રાફી ગમે છે.
વાહ, આ તો. સારી આદત છે તમારી. આ બધી ક્રિએટિવ એક્ટિવ છે.
હા, ફ્રી ટાઈમનો સારો ઉપયોગ થાય છે.
હા આ તો વાત સારી છે, હોબી હોવાથી માઈન્ડ ફ્રેશ રહે છે. હું થઈ ગયા છે ને?
હા, બિલકુલ સ્ટ્રેસ પણ ઓછો થાય. કેટલાક લોકો ડાન્સનો શોખ રાખે છે.
હમ, આ તો વાત સાચી છે. બહુ લોકો ડાન્સ કરે છે અને કેટલાક લોકો કુકિંગ નુ કરે છે.
હા, હોબીસ થી નવી સ્કીલ. પણ શીખવા મળે.
હમ. કોન્ફિડેન્સ. પણ વધે જાય છે, હોબીસથી તને નવી વસ્તુ. શું શીખવું. આવે છે.
હા બહુ ઈન્ટરનેટથી હવે ઘણું શીખવું ઈઝી બની ગ્યું છે.
હમ, આ તો વાત સાચી છે. ઇન્ટરનેટ બહુ હેલ્પ કરી છે, ઓનલાઈન ટ્યુટોરિયલ્સ પણ મળી જાય છે. ઇન્ટરનેટથી તને કઈ નવી સ્કિલસ શીખવી છે
એ તો તમને સાચી વાત કરી મને વિડીયો એડિટિંગ શીખવી છે
વાહ વિડિયો એડિટિંગ આ તો સારી વાત છે મને પણ ગિટાર શીખવું છું ઇન્ટરનેટથી
હા પ્રેક્ટિસ થી બધું પોસિબલ બને
હમ બિલકુલ પ્રેક્ટિસ થી બધું પોસિબલ હો જાય છે ખાસ કરી ઇન્ટરનેટથી શીખવાનું હોબી ટાઈમપાસ નથી હોતો હતી
હા ફ્યુચરમાં કરિયર પણ અ બની શકે છે
હમ સાચી વાત હોબિસથી કરિયર બનાવી શકે છે એટલે દરેક વ્યક્તિ પાસે કોઈ હોબી હોય
હા દરેક વ્યક્તિ પાસે હોબી હોવું જોઈએ લાઈફ વધુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે અ તમે ફ્રી ટાઈમમાં વધુ શું કરો છો
હુ ફ્રી ટાઈમ માં ગિટાર બ જાવીશ ને તું
હું ક્યારેક મુવીઝ જોઈશ અને ક્યારેક તો અ મારું ભણીશ એવી રીતે જ હું મારું ફ્રી ટાઈમ પસાર કરું છું હ
વાહ હા તો સારી આદત છે તમારી
અ તમે અ તમે મુવી અ ડ્રોઈંગમાં શું કરો છો ઓનલાઈન જોઈને કરો છો કે તમારા ઇમેજિનેશનથી બનાવો છો ડ્રોઈંગ
હું તો ડ્રોઈંગ ક્યારેક ઇમેજિનેશનથી બનાવીશ અને
હમ
ઓનલાઈન હું ઓનલાઈન ડ્રોઈંગ અપલોડ કરીશ ઇન્ટરનેટથી લઇક ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં આ તો મારું હોબી છે તકી હું આપણા હોબીનું સ્કીલ બનાવવા કરી અને તો શું કરીશ એન્ટર
હા તો બહ સારી વાત છે હું તો અ જદાતર હું મુવીઝ જોઈશ મારા ફ્રી ટાઈમમાં અને આ બધું ટીવી શો આવે એ જોઈશ મારા ફ્રી ટાઈમમાં
હ તો સારી વાત છે પણ હથી શું કરી છે તું
હોબીમાં હું સિક્કો જમા કરીશ લાઈક કલેક્ટિંગ કોઈન્સ અને હું ક્યારેકમાં ડ્રોઈંગ કરીશ ક્યારેક એડિટિંગ શીખીશ એવી રીતે હું મારો ફ્રી ટાઈમ પસાર કરીશ
તો તું તમારા એડિટિંગ અ તું તમારા એડિટિંગ અપલોડ કરીશ ઓનલાઈન ઇન્ટરનેટથી લઈક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં
હા હું પહેલા કરતો હતો પણ હું ત્રણ થી ચાર મહિના કર્યો હતો પણ તેમાં વ્યુઝ નથી આવતો આવડતો તો હું તો છોડી દીધો પહેલા હું યુટ્યુબ માં ડાલતો હતો ગેમિંગ વગે આ બધું પણ તેમાં વ્યુઝ નથી આવત તો મ અને પછી ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ કે રીલ્સ હું પોસ્ટ કરતો હતો પણ તેમાં અ્છા ખાસા વ્યુઝ આવ્યા હતા પણ અ પછી હું છોડી દતો આ સ્કૂલની એક્ઝામ ના કારણે હવે તો હું વિચારું છું કે કરું પછી થી શરૂ કરું હવે જોઈએ શું કરવાનું
બહુ ઇન્ટરેસ્ટિંગ થીમ છે અને તો તમારો કેટલાક ફોલોવર થી ઇન્ટરનેટ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર
યુટ્યુબમાં તો હું કોવિડ નાઇન્ટીન જય્યારે આવ્યો હતો ને ત્યારે હું અપલોડ કરતો હતો ત્યારે મારા કરીરીબ દેડસો સબસ્ક્રાઈબર્સ થઈ ગયા હતા અને એક વિડિયો ઉપર પાંચસોથી છસો વ્યૂઝ ગયા હતા પણ પછી છોડી દીધો અને ઇન્સ્ટાગ્રામમાં તો અછા ખાસા વ્યૂઝ આવ્યા હતા કે સિક્સ હન્ડ્રેડ કે સેવન હંડ્રેડ કે એકાદ વિડીિયો તો મિલિયન પ્લસ મિલિયન પણ ક્રોસ કર્યો હતોું પણ પછી ફોલોવર્સ તો બસો કે ત્રણસો જ જીતના હતા પણ પછી ઇન્સ્ટાગ્રામે કોપી રાઈટ મૂકી દીધું મારા વિડીિયો પર તો હું આને છોડી દીશ
હ તો વાત બહ ખોટી હોય છે કોપીરાઈટ ગયા હું પણ ટુ થાઉઝડ હું સ્ટાર્ટિંગમાં અપલોડ કરીશ મારા વિડીિયો ડ્રોઈંગ એનિમેશનનુંું મારું હોબી છે ને ડ્રોઈંગ કરવાનું તો હું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં અપલોડ કરીશ મારા ફર્સ્ટ વિડીિયો ઇન્ટરનેટ પર યુટ્યુબમાં તો મારે પાસે એ મારે પાસે સેવન હંડ્રેડ સબસ્ક્રાઈબર વળી ગઈશ યુટ્યુબ પરથી પણ નેક્સ્ટ ટાઈમ હું સોચી રહ્યાશ કે મને ઇન્સ્ટા પર બી અપલોડ કરવાનું જોઈએ તો હું ઇન્સ્ટા પર બી સ્ટાર્ટ કરીશ અપલોડ કરવાની અને એક વિડીિયો સિક્સ મિલિયન ગઈ રહ્યા હતા અને બહ લાઈક મળીશ મને
હા હા તો બહ
હા
હમ આ તો તમને બહ સરસ વાત કીધી અને તમારી હોબી શું કેતા રતા હો તમે
અ હું કઈશ ડ્રોઈંગ તો હું ડ્રોઈંગનું ડિજિટલી બનાવીશ લાાઈક એનિમેશન
હમ હમ હા તો બસ સારી વાત છે હું જોયું તું રીલ્સમાં કે બહુ બધા લોકો એનિમેશનથી કઈક સ્ટોરી કઈક ડ્રોઈંગ અને રીલ્સ બનાવે છે અને તેમાં ઘણા બધા વ્યુઝ આવે અને ઘણા બધા ને ગમે અને કમેન્ટસ કરે અને લાઈક્સ પણ આવે મારા મિત્રો પણ એકાદ રિલ શેર કર એનિમેશન ન અ કે કઈક સ્ટોરી હોય લ લ હોય કે ક એડવાઈસ હોય કે આપડે શું કરવું જોઈ શું ના કરવું જોઈએ અ એ બહ એ બધું ચાલે છે આજના હમણાં રીસમાં
હા બઉ ઘણા લોકો એના હોબ્બીસોઉં ટેલેન્ટ બનાવી અને ઇન્ટરનેટ પર અપલોડ કરીશ હું પણ ટાઈમપાસ આ મને પણ જબ ફ્રી ટાઈમ મળી મળીએ તે હું મારા ફ્રી ટાઈમમાં આપણા હોબી પર ફોકસ કરી અને તું
હા તો સારીસ વાત સરસ વાત હા હું પણ એજ કરું અ તમને એનિમેશનને કીધું અ તમને ખબર હતે હતું અ હશે કે યુટ્યુબ પર એક છે ચેનલ નોટર ટાઈપ કરીને તે પણ એનિમેશન ન બહુ બનાવે બોઉ બધા લાઈકસ અને બહ પણ ઘણા સબસ્ક્રાઈબર્સ પણ છે તે તે બહુ બધા વિડીયોસ અપલોડ કરે અ કઈક અ કોમેડી હોય કાંઈક ફની હોય અ કઈક અ લાાઈફ લેસન્સ હોય એ તેમાં બહ ઘણા વિસાવે વ તેમને ક ક કભી કભર તો તે અ પ પોતાના વોઈસને અ અ બીજા લોકોને વશ સાથે તે પણ કરે હા
હા વોઇસ ઓવર કરી છે સારી વાત છે મને પણ આ યુટ્યુબર બહુ પસંદ આવે છે એના એની હોબીનું અ ઇન્ટરનેટથી અપલોડ કરીશ બહુ લોકોને જોડે છે એના લાઈફ અ લાઈફ સ્ટોરી ઘણા લોકો પાસે પહોંચાવે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એના યુટ્યુબ ચેનલ અને બહુ કોમેડી હોય છે હું પણ એ ઘંટા દેખીશ
હા આ તો મને સાચી વાત કીધી તેજ મને લાગે છે કે તેજ પહેલો ટ્યુબર છે તે એનિમેશન એની હોબી બનાવી અને તેનાથી તે યુટ્યુબ ચેનલ ગ્રો કર્યું અને તેનાથી તે અનકમન કરે છે
હમ બહુ બહુ યુટ્યુબર હોય છે એનિમેટર વાળ અ હાર્ટૂન જોય છે અમ અની મો ન હોય છે બહુ બહુ સારે હોય છે છે ચલો હું પછી મલ મલી
હા ચલો મળીને વાત
બાય જય શ્રી કૃષ્ણ